તો વાજ આવી રહ્યો છે?
હા.
એના પેલે ખબર નય શું થયું હતું નેટવર્કનો પ્રોબ્લમ હશે શાયદ ને તો પછી કઈ ગ્લીચ થઈ ગયું હશે.
હવે એસ્ફેક્ટ એમાં ઇફેક્ટિવ સ્પીચ પણ નથી બતાવતું પણ હવે જોઈએ.
હશે કય.
શું કરી રહ્યા છો તમે?
કઈ નઈ અત્યારે ઘરે આવ્યો છો.
હમ્મ.
હુ કરી રહ્યા છો તમે?
મેં તો એમ જ ઉપર બેઠી છે કોમ્પ્યુટર પાસે
અચ્છા બરોબર છે.
હમ્મ.
હુ કરો છો લાઈફમાં?
અત્યારે તો કઈ વિચાર્યું નથી અત્યારે વિચારવા પડશે.
બરોબર.
તમે?
હું એમ. બી. એ. કરવાનો વિચાર કરી રહ્યો છું
ઓહ અચ્છા કયા એમ હોપ થી કે કે અમારો ગોલ છે એ અંદર ક્યાગર કઈ ઝલ્ટ જોતા છે એમાં તમે
મને એમ. બી. એ. પછી ફાઈનાન્સમાં જવું છે
ઓ સરસ
તમે અમદાવાદમાં જ છો ને
હા તમે?
વલસાડ
ઓહ અચ્છા
તમારા ત્યાં વાતાવરણ કેવું છે.
સારું છે અમારા ત વાતાવરણ અત્યારે ઘણા દિવસથી વરસાદ તો નથી પણ અત્યારે વચ્ચે પુર આવ્યું હતું.
અચ્છા બરોબર છે.
તમારા ત્યાં કેઉ છે વાતાવરણ
અમારે અયા અત્યારે તો ત્રણ ચાર દિવસ થી વાતાવરણ સારુ છે અમુક ટાઈમ વરસાદ પડે અમુક ટાઈમ વરસાદ ન પડે એવું મીડિયમ
હમ્મ ઘણા સ્કૂલોમાં ખુબ જ નુકસાન થયુ હતું
હા એ અત્યારે એક ખાંડ અઠવાડિયા પહેલે જેવું અયાં ખુબ જ વરસાદ પડ્યો તો
ઓ મેં ન્યૂઝમાં જોયું હતું.
લગાતાર બે બે ને ત્રણ ત્રણ દિવસ વરસાદ પડ્યો હતો જેને કારણે ઔરંગા નદી ઘોડાપુર આવ્યો હતો
ઓ
વલસાડ માં વલસામાં છીપાડ પછી નાના નાના ગામડામાં તારીયા વાળે બધા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું ઔરંગા નદીનું
તમે અત્યારે આગળ જે એમ. બી. એન વિચાર કરતા છો તો તમે ક્યારથી સ્ટાર્ટ કરવાનો છો?
હું આ યર સજ અમદા હું આયર જ કરવાનો છું.
હું આ વર્ષે જ
હાજી
સારું કેવાય એમ તો
નાં
તમે કઈ મને જણાવી શકો છો એમ. બી. એ. વિશે
એમ. બી. એ. માં ફાઇનાન્સ વિશે હું કરવાનું છું ફાઈનાન્સ ની સાથે એમ એના પછી મ જોબ લાગી જશે
ઓહ અચ્છા
તમે શું કરવાના છો આગળ?
મેં તો હજી વિચાર્યું નથી પણ એમ વિચાર છે કે ટીચરની લાઈનમાં જાવ કેમ કે એમાં બેનિફિટ તો છે જ સાથે આપણું નોલેજ વધતું રે આપણે ભણાવવાની સાથે ભણતા પણ રહીએ એટલે મને રસ છે એ અત્યારે હું વિચાર કરતી છે.
એવું છે બરોબર
એ અને મને સમજાવતા ઘણું સારું આવડે છે એવું મેં પોતાના જાત પર ટ્રસ્ટ રાખતી છે. એટલે મેં આગળ કરી શકાય એવું મને આશા છે પોતાથી
બરોબર તમારે તા વરસાદ કેવો હતો
હા એમ તો હતું વરસાદ ઘણું હતું પૂરને આવ્યું હતું પણ એટલું નુકસાન તો નહી થયું પણ એમ ઘણા જે ગામડું થોડુંક વિસ્તાર છે કે થોડુંક ડાઉન વિસ્તાર છે ત્યાં એમ પુર જેવુ આવ્યુ હતુ.
બરોબર તમારે ત્યાં તો કઈ નતું ને
ના અમારા તો તો કઈ નતુ
તમે બિલ્ડિંગ માં રહો છો કે તમારું પોતાનું ઘર છે ત્યાં
મારું અત્યારે તો એમ પોતાનું ઘર છે.
બરોબર
તમે
હું બિલ્ડિંગમાં રહુ છુ.
હમ્મ તમને શું લાગે છે બિલ્ડિંગમાં રહેવું સારું કેમ પોતાનું ઘર એમ લઈને રહેવું સારું
બંનેના અલગ અલગ ફાયદા અને મર્યાદા છે ને
એમ હું તો માનુ છુ કે પોતાનું ઘર લઈને રે એજ સારુ
હા એ પણ છે પણ જો તમે બિલ્ડિંગમાં રહો તો તમને સારી સોસાયટી હોય તો તમને સિક્યોરિટી પણ મળે અને બીજા ઘણા બધા ફાયદામાં
હું એવું તો ના માનું કેમ કે ચોરી થવાનું તો કશે બી કઈ બી થાય એટલે હું એવું ના માનું કેમ કે બિલ્ડિંગ જેવી વસ્તુ છે તે ઇન્વેસ્ટમેન્ટ ની કરાય એવી વસ્તુ છે. પ્લસ આપણે એમાં અ જોખમ બી ઘણા હોય.
અને સાથે જેમ કે પૂર આવ્યું ભૂકંપ આયવો એ બધા ના લીધે રિસ્કી થઈ જાય તારે
હા ભૂકંપ આવે ત્યારે તો થોડું રિસ્ક હોય પણ મારા હિસાબે તો બિલ્ડિંગ મા રેવુ ખુબ જ સરસ કેહેવાય કેમ કે ત્યાં આપણને હું જ્યા રહુ છુ ત્યાં તો સિક્યોરિટી છે. એટલે આજ સુધી કોઈ પણ ચોરી કેવું કઈ કારણ બન્યું જ નથી.
હું પણ જ્યાં રહુ છુ એવુ ચોરી તો થાય ઘરે કેમ કે અહિયા બધા બંગલાસ છે. એટલે એમ એ વધારે એમ ચાન્સ મળી જાય ચોરીને એવું કરવાનું. કેમ કે સોસાયટી જૂની થઈ ગઈ છે પ્લસ સિક્યોરિટી નું કઈ નથી. એટલે બટ બીજી બધી જગ્યાએ વાતાવરણને બધુંમાં તો એમ પોતાનું લઈને જ રહેેવું સારું છે કેમ કે આપણે આપડી જાત થી કઈ બી ન્યુ કરી શકીએ અને સરસ કરી શકીએ.
હા એ વાતો તમારી બરાબર કે આપણે પોતાની જમીન પર આપડે એકલા જ હોઈએ. તો વધારે સારું કહેવાય પણ એટલા માટે સિક્યોરિટી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કરે છે. જેવી રીતે હું જ્યાં રહું ત્યાં ચોવીસ કલાક સી ક્યોરિટી હોય જ છે તમે અંદર આવ તમાર ને નામ પૂછે તમારો નંબર પૂછે કયા ઘરે જવાના છો. એક એક ડિટેલ વસ્તુ પૂછે, જેથી અહિયા આવનાર કોઈ પણ વ્યક્તિ, બિલ્ડિંગમાં જે પણ રહે છે, તેમને કોઈ પણ પ્રકાર ની હાની પહોંચે નહી.
હા, નાનુ પરિવાર જેમ કે બેજ જણા. બિલ્ડિંગમાં સરસ, પણ મેં એવું માનુંયું કે પોતાન લીધે તો, સારું એક ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. પ્લસ આપડી રીતે આપણેે એમ બિંદાસ રહી શકીયએ. બાજુ વાળેને ટેન્શન નહી, કે આવાજ કે આવું થાય. કઈ ટેન્શન ન આપડું ઘર છે, આપડણે જે કરવા માંગીએ તે કરી શકીએ. કોઈ ન કોઈ ડર નઈ, કોઈ ટેન્શન નઈ. પ્લસ એમાં સારી કોઈ સોસાયટી મળી જાય, એમાં સિક્યોરિટી ટાઈટ હોય તો, તો ઘણું સારું.
હા એ પણ છે, પણ તમારી વાત બરાબર છે. હું અહિયાં રહું છું, ત્યાં તો ત્રણ વોચમેન છે, ત્રણે ત્રણ આઠ આઠ કલાક કામ કરે છે.
હમ્મ, સારું કેવાય.
એટલે અમારે અહિયાં તો આજ સુધી એક પણ ચોરી નો બનાવો, કે કઈ પણ નથી થયો.
ક્રાઈમ નુ તો સાંભળેલું ઘણું.
શું કહ્યું?
ક્રાઈમ તો થયા જેવા છે, મેં સાંભડેલુ દૂર થી.
પણ અમારે બિલ્ડિંગમાં, ચોરી આજ સુધી એક વખત પણ નથી થઈ.
સારું કેવાય એમ તો.
અહિયાં કોઈ ફેસ્ટિવલ હોય તો બધા સાથે મળે, સાથે એન્જોયમેન્ટ કરે, જેવી રીતે રામનવમી હોય, તો અહિયાં અમારે અહિયાં નીચે મંદિર છે. ત્યાં બધા સાથે અ મળે, પછી ખ પ્રસાદ હોય. એવીજ રીતે હનુમાન જયંતિ ના દિવસે પણ એવુંજ અને કૃષ્ણ જન્માષ્ટમી હોય ત્યારે પણ અહીં અમારે અહં કૃષ્ણ ભગવાનનું નાનકડું મંદિર છે, ત્યાં મટકી ફોડવામાં આવે રાતે. ને ખૂબ જ એમ એન્જોયમેન્ટ વાળું હોય, નવરાત્રીમાં પણ ખુબ જ સારું અહંયા ઘરબા રમાડે. ને નાસ્તો હોય.
તો બધી સોસાયટીમાં એ તો, અમારી સોસાયટી જૂની થઈ ગઈ, ને બધા ઝઘડા થયાને, એટલે બધા પાટીશન પડી ગયા. પણ એમ ઘણી મોટી મોટી સોસાયટી હોય, ને બધું એમ અમે જયારે સ્ટાર્ટિંગમાં હતા. ત્યારે ખુબ જ સરસ રીતે બધુ ઉજવતા, ન્યૂ યર. હોય કે કઇ પણ ફેસ્ટિવલ હોય. કઈ પણ તહેવાર બધું સરસ રીતે ઉજવતા.
હા પણ, અત્યારે તો નથી ને.
અત્ય્યારે તો એવું કઈ નથી કરતા, કેમ કે બધા એમ પોતપોતાની લાઈફમાં છે. પ્લસ મી બી વેસીસ મા જાય છે કે કઈ મોટા મોટા પ્રસંગોમાં જાય છે. કેમ કે સોસાયટી એમ પાર્ટિશનમાં થઈ ગઈ છે, બધા પોત પોતાના પાર્ટિશનમાં કરે છે, અને અમે મિડલમાં આવીએ તો અમારું એમ કઈ ગ્રુપ એવું નથી, એટલે અમે નથી કરતા ઉજવતા.
અચ્છા બરાબર છે. અમારે અહિયાં તો, જેને આવવું હોય તે આવે અહિયા. ટોટલ એટ ફ્લોર છે, અને ટુ ફોર્ટી જેવા ઘર છે, તો પણ અહિયાં અડધા લોકો આવે ને, તો પણ અમારું અહિ તહેવાર ખૂબ જ સારી રીતે અને ઘણા બધા લોકો વચ્ચે ઉજવાય છે
જો તમને એમ જ સલાહ આપુ કે તમે બી એમ ઘર લઈને રહે એ મારી આસા છે
હા હું વિચારીશ આગળ પણ અત્યારે તો મને બિલ્ડિંગમાં જ રહેવું સારું લાગે છે કેમ કે મને એના બેનિફિટ મારું માઈન્ડ વધારે આમાં જ છે એમ
હમ ચાલો તો પછી આપડે મળીએ
હા પાક્કુ બાય.
બાય